હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. હા.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું બાકી જણાવો બાકી ઘરમાં બધાં કેમ છે?
બધાં જ મજામાં છે જોને અ બધાં મારું એવું વિચાર છે કે આપણે બધાને કોઈ ને કોઈ સ્કીલમાં આપણને પારંગત થવું જોઈએ જેનાથી શું છે કે આપણા જે અ જો આપણને જે નવરાશના પલ મલે છે બ પોરમાં આપણને એના એનો ઉપયોગ એવા કામમાં કરવો જોઈએ જે આપણના જીવન માટે પણ અ સારો કાઈ થઈ શકે છે તો શું છે કે હું મારી અ ફ્રેન્ડ છે ને એ ઘરે જ રે છે એ ભણેલી ઓછી ભણેલી છે તો મેં એને કીધું કે તું કઈ નહી કે જરૂરી નથી કે બધા ભણેલા હોય તો જ કઈક જીવનમાં આગે કરી શકે છે હવે તો જોઓ ને સિલાઈ કેટલી મગી બહુ જ મોંઘી થઈ ગઈ છે તો મેં એને કીધું કે તું કઈ નહીઈ તારી સિલાઈ મશીન તો તારા પાસે છે જ. તો એમાં પારંગત છે એ હુનરમાં તો તું એ હુનરને આગે વધાવ અને તારા જે તને અલગ અલગ ડિઝાાઈનની જે વસ્તુઓ જે કપડાં જે પણ શીરતા આવડે છે એ સીવીને અને પછી લોકો સુધી એની જાણ કર તો જરૂર થી તું પણ એમાં કઈ ને કઈ નવીન કે સારું ચોક્કસ કરી શકશે.
હા એ તો એકદમ બરાબર કર્યો તમે કે ભાઈ હા આપણે કોઈ એજ્યુકેટેડ હોવા જ જરૂરી નથી એજ્યુકેશનના અલાવા પણ કેટલી બધી સ્કીલસ છે જે આપણે શીખી શકીએ છીએ અને એમાં આપણને પોતાનો કરિયર બનાવી શકીએ છીએ ને હવે સિલાઈમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઘ બેઠા બેઠા કેટલી સારી સિલાઈ કરે છે અને એને એમની પાસે કેટલા લોકો કપડા સલ સિલવાડા માટે આવે છે તો એનાથી એમનું પોતાનું ખર્ચો પણ કાઢી લે છે અને સારી કમાઈ પણ થઈ જાય છે ને આ કેટલા લોકો એવા પણ સિલાઈ કરીને કેટલા આગળ વધી ગયા છે પોતાનું કેટલું સારો કરિયર બનાવી લીધો છે તો એ સિલાઈ વાળો ઓપ્શન બહ જ સારું છે અને તમે ઘ સારું કર્યું કે એને તમે જાણ કરી કે એવું પણ કરી શકે.
અને જોઓ ને આપણને ખબર છે ને કે પહેલાના સમયમાં લોકો કેવી રીતે કપડા હાથથી કાપીને સીવતા હતા, હાથથી એક માત્ર સુઈ ડોરાથી જ એટલી અલગ અલગ કલાકારી કરીને કપડાં પહેરતા હતા. અને જેમાં તેઓ ઘણો સમય અને મહેનત કરી એ અહ હાથથી સીવામાં કેટલો સમય લાગતો હતો. પછી ધીરે-ધીરે સિવા સિલાઈ મશ મશીનમાં પણ નવા-નવા અવિષ્કાર થવા લાગ્યા, હવે ધીરે-ધીરે પછી હાથ થી હેન્ડલ થી ચાલવા વાળી મશીન નીકળી પછી, હવે ઇલેક્ટ્રોનિક સૂતર વાળી પણ નીકળી ગઈ છે. તો અને એમાં પણ અલગ-અલગ કઢાઈ, કશીદા કરવા, કાઢવા વાળી અને ડિઝાઇન વાળી કે અહ અલગ-અલગ પ્રકારની જે અમ ડિઝાાઈનો થાય એવી પણ સિલાઈ મશીનો નીકળી ગઈ છે. તો આ ઉપકરણ બહુ જ આગળ વધી ગયો છે ધીરે-ધીરે, અને આનો જો સ કોઈને સારા આ સ્કીલનો કોઈ સારી રીતે ઉપયોગ કરે તો ઘરેથી જોઓ ને કેટલા ફેશન ડિઝાઇનિંગના અમ કપડાં કરીને અને એ વેચી શકે છે અને એનું પણ ગુજરાન સારી રીતે ચલાઈ શકે છે.
હમ્મ. એકદમ બરાબર કીધું તમે કે સિલાઈ કરીને એ પોતાનો સારી રીતે ગુજારો કરી શકે છે, અને સિલાઈ મશીનના પણ કેટલા-કેટલા નવા-નવા અહ પેલા અહ લોકો હાથ થી કરતા પછી મશીનો આવી હવે કેટલી સારી-સારી મશીનો અને કે ટેકનોલોજી આગળ વધતા-વધતા એટલી આગળ વધી ગઈ છે કે હવે એટલો અહ લોકોને આસાન થઈ ગયો છે, તો હવે સિલાઈ શીખવાનું પણ ઘણું અઘરો નથી કોઈ પણ આસની રીતે સિલાઈ શીખી શકે છે, અને કરી શકે છે. તો એ બેસ્ટ છે કે લોકો સિલાઈ ક કરે. સિલાઈ બુનાઈ કરીને પોતાની કળા ને આગળ વધાવી શકે છે. એમાં પણ કેટલું કેટલા અલગ-અલગ વેરાઈટીઝ હોય છે, અલગ અલગ પ્રકારના કપડા હોય છે, કોઈક પોશાક સીવડાવે છે, કોઈ બ્લાઉઝ હોય, કોઈ અહ જીન્સ સ કુર્તી હોય, અલગ-અલગ કેટલી વેરાયટીઝ હોય છે, પછી કોઈ દુકાનો પાસેથી બી ઓર્ડર લઈને અહ લઈ શકે છે, કે સીવાનું કાઈ કામ તો એમાં પણ એ અહ સિલાઈ નું કરી શકે છે. તો સિલાઈ એક બહુ સારું ઓપ્શન છે.
બિલકુલ સાચું કીધું તમે, અને જેમ કે તમે કીધું કે કોઈ મોટા મોટા કારખાનાઓ કે કોઈ દુકાન હોય તો ત્યાંથી પણ આપણે કપડાં સીવાનું એ કરી શકીએ છીએ અને આમાં પણ આ આપણે અહ આ હવે માત્ર એક સિલાઈ મશીન એટલું જ નથી કે ઘર ઘતું ઘરે જ રહીને કરી શકી પણ હવે તો એમાં પણ કેટલી બધું અહ આપણે વેરિએશન કરી શકીએ છી કે કોઈ ક્લાસીસ સ્ટાર્ટ કરી શકીએ, જો આપણને એમાં સિલાઈમાં પારંગત હોઈએ તો આપણે પણ કેટલી બધી હવે તો કારણ કે સિલાઈ બહુ જ મોંઘી થઈ ગઈ છે તો કેટ ટલી બધી છોકરીઓ પણ હવે સિલાઈ અહ શીખવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, કારણ કે ફેશન ડિઝાઇનિંગ માટે આ પણ એક બહુ સારો અહ કરિયર ઓપ્શન થઈ ગયો છે. તો ઉમ એ પણ કરી શકીએ છી કે આપણે ક્યાંક સિલાઈ સેન્ટર ખોલીને પણ ચલાવી શકીએ છે. અને એની સાથ સાથે સિલાઈ મશીનોમાં આપણે જોઈએ તો જે કોમ્પ્યુટરાઈઝ વાળી મશીનો છે એમાં પણ આપણે કેટલી અલગ-અલગ અહ પ્રકારની ડિઝાઇન અને કઢાઈ કરી શકી છીએ જે કે ઓટોમેટિક અહ સ્ટિચિંગની સુવિધાઓ પણ હોય છે જેમાં, કે ખાલી. પડે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન મૂકી દીધી અને પછી એ એને સ્કેન કરી લે છે, અને પછી એ પ્રમાણે એ એ કાપડ ઉપર ડિઝાઇન કે કઢાઈ કશીદા આવી જાય છે, તો આ પણ કેટલી સારી કળા છે ટેકનોલોજી એ કેટલું આગળ વધી ગયું છે કે માણસમાં ત્ર ની પણ એની કઢાઈ કરવામાં જરૂર નથી હોતી. એ તો અહ ઓટોમેટિક સ્ટિચિંગ મશીનની પણ સુવિધા થઈ ગઈ છે.
હા એકદમ ખરેખર સાચી વાત કરી કે હવે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપમેન આપણે કઈ પણ આરામથી શીખી શકીએ છેએ કે કંઈ પણ આરામથી બનાવી શકી છીએ તો એ ઘણો ફાયદો છે આપણા માટે અને શીખવામાં પણ બહુ સારી રીતે આપણે સુંદર ુંર કપડા બનાવી શકીીએ આપણે જેવા જોઈએ તેવા કપડા સીવી શકી છે અને લોકોને પણ શીખવાડી શકે છે એ પણ ક્લાસીસ પણ કેટલા હોય છે જોઈએ છે કે લોકો સિલાઈની ક્લાસીસ પણ લે છે પછી ઓનલાઈન પણ કેટ બધા લોકો અ સિલાઈ શીખવાડે છે તો એ પણ આપણે જોઈ શકી છીએ તો હવે સિલાઈ ના ફિલ્ડમાં પણ લોકો બહુ ઘણા આગળ વધી રહ્યા છે બુટિક પણ પોતાનું બુટિક પણ ખોલી શકે છે એમાં અલગ અલગ વેરાયટીઝ પોતાના હિસાબો નવા નવા ડ્રેસ બનાવીને લોક વેચે છે પોતાનો એક અલગ જ ફેશન દર્શાવે છે તો એ પણ આપણે કરી શકીએ છે તો એ નવું બુટિક ખોલીને પણ નવા નવા કપડાઓ વેચી શકે છે.
બિલકુલ સાચું કીધું તમે તો સિલાઈ મશીન એક માત્ર કપડાં સીવવાનું સાધન જ નથી પરંતુ એવો સર્જનાત્મક અને સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું એક પ્રતિક બની ગયું છે જેનાથી આજના સમયમાં લોકો અ તેમના જીવન જીવા અને સ્વરોજગાર બનવા માટે બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને જોને સિલાઈ મશીન અમાં જો જો કોઈ આપણે અ એમાં નવીન એકદમ આપણે કોટન ના કપડા હોય છે એ આપણને સારી રીતે એનું સ્ટિચિંગ કરવામાં પણ આસાની હોય છે તો આપણને જો અ શીખવાની શરૂઆત કરવી હોય તો આપણને ઘરેથી કોઈ નામના આમથા રૂમાલ કે થેલીઓ બનાવીને અને પછી એવી રીતે થોડી થોડી સ્ટિચિંગ કરીને એની શરૂઆત કરવી જોઈએ તો પછી આપણે ધીરે ધીરે આગળ વધીને આપણે જે પણ કોઈ ડ્રેસ કુર્તી કે એવું બધું સીવામાં પણ અ થઈ શકે. એ છે પારંગત અને બીજું છે તો હા અને યુ યુટ્યુબ ચેનલો એવા છે, જેમાં આપણે ઘરે બેઠા બેઠા એને ફોલો કરીને પણ આપણે નવીન નવીન પ્રકારની ફેશન ડિઝાઇનિંગ કપડા સીવી શકી કે એ છે તો એને પણ એ નલ નો ઉપયોગ કરીને પણ આપણે અ આપણા આપણને જે જોઈએ એવા કપ કપડા પણ સીવી શકીએ છીએ. અને બીજું કઈ નઈ બો બ કાંઈ મોટા કપડાં આપણને એવા ફેશનેબલ ન આવતા હોય, તો પણ આપણે ઘર ઘતું ઘરના કોઈ પડદા છે કે બેડશીટ કુશન કવર છે, એવું બધું પણ આપણે કરીએ તો પણ એ આપણા માટે બઉ જ અ અ બઉ જ મહત્વપૂર્ણ અને બઉ જ ઘરના કામને કરવા માટે પણ આપણના બઉ જ ઉપયોગી થઈ શકે છે.
હા એકદમ સાચી વાત કરી કે ઘરના કઈ પણ વસ્તુમાં જેમ કે અ પડદા વગેરા પછી કુશન વગેરા એના કવર બનાવવામાં એમાં ઘણા મદદરૂપ છે આપણે ઘર બેઠા બેઠા બનાવી શકીએ છીએ અને બહાર જવાની જરૂર નથી કઈક આપ કોઈ કપડું ફાટી ગયેલું હોય કે કોઈ કોઈ ટેકું નીકળી ગયું હોય તો એમાં પણ આપણે સિલાઈ કરી શકીએ છીએ પોતાને ઘરે મશીન હોય તો આપણે પોતે જ સિલાઈ કરી શકીએ છેએ બહાર જવાની જરૂર નથી કારણ કે બહાર બહુ પૈસા લાગે તો એ પણ એક સારો ઓપ્શન છે કે પોતાની ઘરે મશીન હોય અને આપણને સિલાઈ કરતા આવડતું હોય તો એ આપણને છોટી છોટી વસ્તુઓમાં બહાર જવાની જરૂર નથી આપણે પોતે શીખી શકીએ અને પોતે જ બધું કરી શકીએ છી તો આપણને પોતે થોડી ઘણી સિલાઈ આવે તો આપણને ઘણો ફાયદો પણ થઈ શકે છે.
અમારે અહીયાં તો મહિલાઓ વધારે પડતી જે રાજપૂતિ પોશાક છે એનું અ પોતે જ સિલાઈ કરવાનું બધી બધા જ લગભગ જેટલી રાજપૂતી મહિલાઓ છે ને એમને બધાને પોતાની ડ્રેસની સિલાઈ કરતા આવડે છે કારણ કે આપણે સિલાઈ ટેલર પાસે જવાનું આટલે સિલાઈ પણ મોંઘી થઈ ગઈ છે જવાનું આવાનું એટલું બધું અ કરવાનું એના કરતાં તો પોતે અગર જો આપણને સીલતા આવડતું હોય તો રાત્રે કટિંગ કરી અને સવારે ઓલું ડ્રેસ આપણે પહેરી પણ શકીએ એટલી પણ કાબિલ મારા નજરમાં લોકો છે જે લોકો એવું જ કરે છે કે સાંજે કટિંગ કરી અને સવારે એ ડ્રેસને પહેરી પણ લે છે ક્યાંક જવું હોય તો એટલું ફાસ્ટ પણ આપણે સીલી શકીએ છીએ આપણને ટેલર ના ધક્કા ખાવા નથી પડતા કે આપણને એમના માટે વેઇટ નથી કરવો પડતો.
હા એકદમ સાચી વાત કરી કેટલા એવા એવી લેડીઝો છે જે પોતે કેટલી હોશિયાર છે કે પોતે જ રાતભર માં સિલાઈ કરીને બી જ દિવસ પહેરી લે છે તો એટલીસ્ટ લેડીઝ આપણને જોવા મળે છે જે સિલાઈ સિલાઈમાં બઉ એક્સ પર્ટ હોય છે તો એ બહુ સારો ઓપ્શન છે.
બિલકુલ ચાલો તો ફરી મળીશું અને આ તો બહુ સારો ટોપિક ઉપર આપડે વાત કરી લીધી.
હા ધ્યાન રાખજો બહ મજા આવી હા, જય શ્રી કૃષ્ણ.